હલો મારો અવાજ ક્લીઅર આવે છે.
હા-
હવે છે
હા આવે છે.
તો આપડે ખોરાક વિશે કરશું વાત
કેમ છે.
હા હું તો મજામાં છું જરૂર ખોરાક આપડા જીવનનો ખુબ મહત્વપૂર્ણ વિષય હે-
હા સાચી વાત છે મારા મતે ખોરાક આપડા જીવનની સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતમાંનો એક છે ભાઈ.
હમ્મ ખોરાક ઉપર માણસ લાંબા સમય સુધી સ્વસ્થ ને શક્તિશાળી રહી શકતો નથી.
સો ટકા સો ટકા ભાઈ
હમ્મ ખોરાક આપડા શરીર ને ઉર્જા આપે
હા ખોરાક આપડા શરીર ને ઉર્જા તો આપે છે પણ આજે આજના સમય માં સારો સારો ખોરાક લેવો અને પૌષ્ટિક આહાર લેવો ઘરનો આહાર લેવો બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે આજના દિવસમાં લોકો બધા બહાર નું ખાઈ ખાઈને પણ લોકો એમની તબિયત- બગાડે છે અને પોતે માંદા પડે છે પછી દવાખાનામાં ખર્ચો કરે છે. ભાઈ!
પૌષ્ટિક આહારમાં આપડે કેવો કેવો લેવો જોઈએ?
પૌષ્ટિક આહારમાં દાળ ભાત લીલા શાકભાજી દૂધ થોડો જેવી વસ્તુઓ આપડે ખાવી જોઈએ જેથી આપને જરૂરી વિટામીન મળે પ્રોટીન મળે. અને આપણું શરીર પણ તંદુરસ્ત કરીએ. આપણે જલ્દી માંદા ના પડીએ. અને શરીર પણ તંદુરસ્તી ભાઈ.
એવ જ નથી ફાસ્ટ ફૂડ સ્વાદટ લાગ પણ. એને ખાવું છે એટલે સ્વાસ્થ્યને નુકસાન થાય. એટલે ફાસ્ટ ફૂડ આપડે ના ખાવું જોઈએ.
હા. પરંતુ આજકાલ ઘણા યુવાનો ઘરનોો ખોરાક ઓછો અને પાછ ફાસ્ટ ફૂડ ઘણું પણ ખાય છે કારણ કે બીઝા બર્ગર નુડલ્સ જેવી જેવાનું પ્રમાણ વધી ગયું છે. પેલાના લોકો દેશી લોકો શું હતા. પૌષ્ટિક આહાર પણ ખાતા. દૂધ ને રોટલો ખાતા. તેથી એનું જીવન બહુ સારું હતું. પણ આજના લોકો ન જીવન એ બાબત થી જરાય સેલું નથી રહ્યું અને બગડી ગયું છે. આજના લોકોનું જીવન એનાથી જીવનમાં ઘણી મુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
હા મને. તો પૌષ્ટિકારમાં કઢી ખીચડી શાક રોટલી મને તે એવું જ બધું ભાવે.
બાર ન તો ઓછું જ ખાવં છું.
એવું છે. તો બહુ સારું કેવાય કઢી ખીચડી શાક રોટલી એ બધું બહુ સારું કેવાય. નું અત્યારે શું છે. લોકો જીમ જાય છે અને બહાર નો ખોરાક ખાય છે. ઈંડા અને એવું બધું ખાય છે જેથી તેના સ્વાસ્થ્યને બહુ નુકસાન કરે છે. અને આપડણે બીજા જીવને પણ નુકસાન કરીએ છીએ. જેથી એવું આપડે ના ખાવું જોઈએ જેથી બીજા જીવને નુકસાન થાય. અને આપડે એવો જ ખોરાક લેવો જોઈએ કે જે સાદો હોય અને સારો હોય. આપણા સ્વાસ્થ્ય માટે કેમ કે જેમ કે અલગ અલગ અલગ અલગ જે લોકો છે એને આપડે અલગ અલગ ખ ખોરાકની જરૂર પડતી હોય છે.
હા સાદો ખોરાક પ તો શરીર માટે સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તમને કયયો ખોરાક ગમે?
મને ઘરમાં બનાવેલો ખોરાક સારો લાગે છે. ગુજરાતી ભોજનમાં રોટલી શાક દાળ ભાત કે તે મને ખુબ જ ગમે છે. અને તે પૌષ્ટિક પણ હોય છે.
મારો મનપસંદ ખોરાક પંજાબી છે મને પનીર ની વાનગીઓ ખુબ પસંદ છે. તમને કઈ વાનગી પસંદ છે?
મને ઘરની ઘરની વાનગી વધારે પસંદ છે. મને ગુજરાતી અને પંજાબી બંને પ્રકાર નો ખોરાક પસંદ છે. પણ રોજિંદા જીવનમાં હું સાદો ખોરાક જ લઉં છું. પંજાબી બહુ ઓછું લઉં છું. બઉ બ એમ થાય કે પંજાબી આજ ખાવાની ઈચ્છા થાય છે. તો જ હું પજાબી ખોરાક ને ટ્રાય કરું છું. બાકી પંજાબી ખોરાક નથી ખાતો. ગુજરાતી થાળી અને ઘરનું મારા ફેમિલી નું બનાવેલું જ ખાવં છું.
એ ખુબ સારી વાત છે ઘરનો ખોરાક સ્વચ્છ છે અને તાજો હોય છે.
હા એક તો સ્વચ્છ ને સાજું એમ હોય કારણ કે એ બધું આપડે ઘરે બનાવ્યું હોય એટલા માટે. એને આપડે બહાર નો ખોરાક લઈ ગયા. તો પછી આપને લાંબા ટાઈમે બહુ જ નુકસાન કરે કારણ કે બહાર નો ખોરાક જે છે. એ એમાં લોકો જે છે. આજના આજના જીવનમાં લોકો બાર લારીઓ ખોલીને ઉભા હોય છે તે ગમે તે સમથિંગ ગમે તેટલી ગમે તેટલા રૂપિયાની એક પ્લેટ આપે છે. પણ એટલા આપડે રૂપિયા ખર્ચ ખર્ચવા પાછળ આપડે એટલા જેટલું આપડણે પરિણામ નથી મળતું જેટલું આપડે ઘરે મળે છે. કારણ કે જો બહાર નો ખોરાક આપડે કોઈ પણ કોઈ પણ લારી એ જઈએ છીએ તો ઈ કેવા તેલ માંથી તળે છે? કઈ રીતે બનાવે છે? કઈ રીતે આખો દિવસ કામ કરે છે. તે એવું બધું હોય છે એટલા માટે. એટલા માટે હું પેલું પેલી પસંદગી મારા ઘરના ખોરાક ની જ કરું છું
ના બહાર નો ખોરાક તો ખુબ નુકસાનકારક હોઈને દવાખાના ના ખર્ચા આવે ને નવી નવી બીમારીઓ ફેલાયને
હા સો ટકા અત્યારે નવી નવી મોસ્ટ ઓફ વધારે બીમારી બહાર ના ખોરાક થીને લોકો જે છે ખાય છે તેના દિને જ વધારે ફેલાય છે
હમ્મ એટલે બાર નો ખોલાક તો ઓછો ખાવો જોઈએ
હા સો ટકા અને અને આપડે બહાર નો ખોરાક નો ખાઈએ તો એટલું જ સારું અને ઘરનો ખોરાક ની સાથે સાથે થોડુંક કસરત યોગા અને એ બધું કરીએ તો આપડુ જીવન બહુ સારું બની જાય બહાર ના વ્યક્તિ કરતા
હમ્મ જિંદગીની આયુષ્ય વધે
હા જિંદગીને આયુષ્ય પણ વધે અને તંદુરસ્ત જીવન રેય
હમ્મ જેમ ઉમર થાય એમ થાકો ઓછો લાગે બાકી તો બાર ના ખાઈ એમાં તો થાકી બહુ જાય
હા એ ભવિષ્યમાં એવું જ થાય જો અત્યારે જે આજકાલની જનરેશન જે છે પછી દસ વર્ષ પછી એનું શું થાય એનું કઈ ફ્યુચર નું કઈ પડ્યું નથી એટલા માટે વ્યાજ થી એનો બહાર નો જે ખોરાક જે છે એ સારો પણ હોય અને ખરાબ પણ હોય તે તેના પેટમાં નાખી દે છે પછી દવાખાના નો વારો આવે છે અને દવાખાનામાં પૈસા બગાડવા પડે છે જેથી પૈસા બચે તેના માટે આપણે સાદો ખોરાક અ પસંદ કરીએ તો સારું રહી પૈસા દેતા પણ આપને સારો ખોરાક બાર નો નથી મળતો
હમ્મ એમાં જે પૈસા બગડે આપડી સેવિંગ કરેલી અમાઉન્ટ એવી જઈ દવાખાનામાં ખોરાક કપડે એક કે બે વરષ ખાધું હોય
હ હ
બીમારી બિમારી લાંબા સમય છે
સો ટકા સો ટકા ભાઈ
એટલે આપડે બાર નું તો ઓછું જ કરવું હોય અત્યારની જનરેશન પીઝા નુડલ્સ એમાં જ છે
હા હાં સો ટકા મને પણ મારા મમ્મી નો હાસુ નો ખો ખોરાક બનાવેલો જે હોય છે તે જ ભાવે છે કારણ કે આપડે ઘરે બનાવેલો જે ખોરાક છે જ તેમાં બધી વસ્તુ ચોખ્ખી યુઝ કરીએ છીએ ભલે આપડે ઓછું ખાઈએ પણ થોડુંક સારું ખાઈએ એમ
અને ઘરનો ખોરાક વધારે ખાવા જઈએ તો આપણે નુકસાન ના કરે ના બારનું ખવાઈ જાય તો બાર નું વધારે ખવાઈ જાય તો પેટમાં દુખે ભજ્યા ઝાડા જે રોગો થાય
હા રોગો ખુબ જ થાય છે બહાર નો ખોરાક માં આપડે કઈ રીતે કોઈ કયો માણસ કઈ પ્રકારની વૃત્તિ હોય કઈ રીતે એને બનાવ્યો હોય અમુક અમુક જે છે બહારની લારીઓ હોય છે અમુક અમુક સારી પણ હોય છે અને અમુક અમુક ખરાબ પણ હોય છે અમુક અમુક બહાર ની લારી સારી હોય તો આપડે બહુ તો નહી જ ખાવાનું તો એ પણ આપડે પંદર વીસ દિવસે એકાદ વાર ખાય તો વાંધો નહી પણ લોકો આજની જનરેશન માં આજે ખાધું હોય તો પાછુ પરમ દી બીજું ખાય આજે પીઝા ખાધા હોય તો પરમથી મંચુરિયન ખાય એમ ના કરવું જોઈએ લોકોને આજે બીજા ખાતા હોય પછી બે મહિના પ પછી પસંદ કરવું જોઈએ એમ ટૂંકમાં અને તો ખવાય જ નહી ટૂંકમાં એમ ચાઇનીઝ પંજાબી એ બહુ નુકસાનકારક છે આપડા જીવનમાં
પનીર વાળી વાનગી હોય સારી હોય પણ એમાં વપરાતા મસાલા ખરાબ હોય
વપરાતા મસાલા ખરાબ જ હોય અને પનીર આપડે ઘરે બનાવેલું હોય તો સારું હોય બાકી બહાર ની ડેરીઓ મળે છે પછી એ બધું પનીર જે છે ઈ કઈ રીતે એને બનાવ્યું હોય છે એનું પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કઈ રીતનું હોય છે તે બધું ખરાબ જ હોય છે બધું જે છે ઘી ઘી શું આપડે ચીજ ચીજ ચીઝ યુઝ કરીએ છીએ બહારનું ચીઝ કઈ રીતે ઈ લોકો બનાવે છે તો તે આપને થોડી ખબર છે તે આપડણે થોડા જોવા ગયા છીએ એમ.
અને એ પાછું કેદી નું બનાવેલું હોય ને કેટલા દે રાખ્યું વેચાતું નુ વેચાતું એક્સપાયર થઈ ગયેલું હોય.
હા! બ્રેડના પેકેટ કે ગમે તે લોલ લેવા જયે બાર બેકરીએ કે એની એક્સપાયર ડેટ ખાસ જો પને લેવી જોઈએ કારણ કે વાસી માલ આજે આપને પકડાવી દીધો તો પછી કાલના કાલ નું શું એમ ટૂંકમાં? હજી આપડે તો ખાઈ લીધો વાસીમાલ તો કાલે આપને બહુ મુશ્ લી પડે પછી અને આપડે બીમાર પડીએ વાસી માર ખાવાથી એટલે જરૂર કોઈ પણ કોઈ પણ જાતની વાનગી લેતા પહેલા જરુર એક્સપાયરી ડેટ ચકાસવી જોઈએ. અને તેમાં જ કઈ પકારની વાનગીમાં તે કયા પ્રકાર ન પ્રોડક્શન અને કયા પ્રકારનો માલ બનાવવામાં યુ કરે છે તે જરૂર વાંચવું જોઈએ અને રીવ્યુ પણ લેવા જોઈએ કોઈ માણસના. કે આ વાનગીએ છે એસ વાય જેડ તે સારી મડે છે ને બેકરીની વસ્તુ એ સારી મળી છેને એવું બધું ચકાસીને લેવું જોઈએ અને કોઈ પણ કરિયાણાની દુકાને પણ જોઈ જેઇ વિચારિ ને લેઉ જેઇએ કારણ કે કરિયાની દુકાન વારા ભાયો પણ ઘણા એવા હોય છે કે જે આજ થી વર્ષ બે વરષ જૂનુ માલ સામાન હોયતે આપને પકડાવી દેછે અને આપડે બીમાર પડિએ એટ રિવ્યુ ખાસ ચકાસવા જોઈએ અને. એક વાર ચકાસણી સારી એવી ખરીદી કરીએ તો એકવાર ચકાસણી કરીને ખરીદી કરવી જોઈએ કે હું જ. ખરીદી કરી રહ્યો છું તેમાં તો અરું કઈ ખોટું તો નથી થઈ રહ્યું ને
સો ટકા. સો ટકા આપડે ચેક. કરીને રશું તો જ આપણે આપણી ખુદ ની જાત ન જતન કરી શકશું નકરતો આપડણે બહુ મુશ્કેલમા મુસકેલી રેસુ અને આપડે છે બઉ પછી જાજા ટાઈમ મુશ્કેલી પડશે.
ખરાબ રીતે બનાવે તો ભલે તે તાજું હોય પણ ખરાબ રીતે
હ નુકસાનથી બચવા સાફ સુથરી અપ્ર માંથી લેવું ક્યારે કે ના. રસોરા વિભાગમાં આટો મારવો કેમ બનાવેછે કઇ રિતે બનાવે એ અને મેન્યુફેક્ચરિંગ બધું તપાસીને લેવું જોઈએ.
હા, સો ટકા આપડે પેલી પસંદ તો આપડા ઘરને આપવી જેએ જેટલુ ધરે પોસિબલ બને તેટલું તો આપડા મમ્મીને જ કેવાનું હોય કે આમ વસ્તુ મને ઘરે જોઈએ છીએ આ વસ્તુ મને ઘરે બનાવી દેમ
ઘરે થી પણ બહાર ન આવેવા ને ધારો કે આપડે ભજીયા બનાવ તો ચણા નો લોટો આપણેે બારથી જ લેવાનો હોય.
હા, સો ટકા સો ટકા.
એની એક્સપાયર ડેટ ચેક કરીને લઈ લેવી. પછી સારો છે નથી કંપની લે કેવું બનાવે. આવે છે.
હા સો ટકા.
હ તો. હવે રાખો પછી વાત કરશું આપડે.
હા, કઈ કઈ વાંધો નહી ભાઈ ઓકે ઓકે સારું વા
ઓકે હાલોકાય ભાઈ થેન્કયુ.
હમ!